બસ મજામાં કેમ છો? તમે?
બસ ફાઇન-ફાઇન-ફાઈન. જો હમણાં તો વેકેશન ચાલુ થયું છે ને એટલે અમે લોકો ફરવા જવાનો વિચાર કરીએ છીએ એટલે મોટે ભાગે તો હું એમ જ વિચાર કરતી તી કે પેલા આપડું અહ પોતાની નજીકના જે સ્થળો હોય ને એ ફરી લઈ. એ આપણા રાજ્યના સ્થળો ફરી લઈએ, અને પછી દેશ તરફ પ્રયાણ કરીએ. તો અહ હું એમ વિચારતી તી કે અત્યારે આપણે ગુજરાતમાં સારામાં સારી ફરવા જેવી અહ મીન્સ અહ શિલ્પ સ્થાપ હોય, કે સારા મંદિરો હોય, કે એવું તમને કોઈ જાણકારી હોય તો થોડીક આપો ને, મને એક જ્યોતિર્લિંગ નો અહ વિચાર આવે છે, ત્યાં આ વિશે મેં કંઈક સાંભળ્યું છે. તો તમને ખ્યાલ છે કે એક સોમનાથ જ્યોતિર્લિંગ અહ કઈ જગ્યા એ ને એટલે કેવી રીતના એક્સેસિબલ હશે જવા માટે, એની માહિતી આપી શકશો?
હા જી જરૂર. હવે સોમનાથ જે મહાદેવનું જે મંદિર જે છે એ જ્યોતિર્લિંગમાં અહ ઘડવામાં આવે છે, અને વેરાવળના કાંઠા ઉપર ઈ જગ્યા આવેલી છે, એટલે ત્યાં તમારે જવા માટે હવે તો ટ્રેનની સુ વિધા પણ છે, અને બધી રીતે અહ કનેક્ટિવિટી બસ અને બાય રોડની પણ કનેક્ટિવિટી છે. અહ સાથે-સાથે રેવાની પણ સગવડ અને ત્યાં મોટી-મોટી ટ્રસ્ટ આવેલી છે કે જે લોકો બહુ સસ્તા દરે ત્યાં તમને રહેવાનું સ્થાન આપે છે. તો અને જમવાનું પણ બહુ સરસ એમાં એ લોકો સાથે લો લોજિકલ બોડિંગ જેને આપણે કહીએ એવી જાતનું હોય છે, અને સાથે-સાથે આરતીનો લાભ લેવો હોય તો આપ જલ્દી ઊઠીને ત્યાં જાઓ તો બહુ સરસ અહ લાભ મળે છે, બાકી તો એટલી ગળદી હોય છે ચિત્કાર કે જેની વાતના પૂછો, અને અહ હમણાં તો લેડીઝ અને જેન્ટ્સનું બંને અલગ-અલગ લાઈન પણ કરેલી છે એવા સમાચાર છે કારણ કે બહુ ધક્કાધુકી બહુ થાય છે એને લીધે, પણ એટલી અહ મહાશિવરાત્રી મોટા પર્વમાં એટલી બધી ગરદી થાય છે કે વાતના પૂછો. તો તમે ઈ સ્થળ તમે જોઈ શકો છો ખરા.
અચ્છા ને મને એવો ખ્યાલ છે ત્યાં સુધી કઈક અહ ત્યાં એક જૂનું મંદિર તોડીને કે એમને કોઈકે કઈક ચઢાઈ કરી તી ને પછી મંદિર તોડયું તું ને, એવી બધી વાતો પણ સાંભળવા મળે છે ને પણ બીજું એક વસ્તુ મને યાદ છે ત્યાં સુધી, કે ત્યાં એક સ્તંભ છે બરાબર, એ સ્તંભ દક્ષિણ ગોળાર્ધ તરફ જાય છે, અને એ સૂચવે છે કે અહ ઉત્તર દક્ષિણ ધ્રુવ સુધી એ રસ્તામાં કોઈ પણ જમીન કે એવું કઈ નથી એટલે મને એ વિચાર આવે છે કે આટલું સરસ શિલ્પ સ્થાપત્ય, આટલું સરસ જાણકારી આપણા ભારત ભારતના ઋષિ મુુનિઓ આપણને લગભગ આ મંદિર બન્યું ને ઘણા વર્ષો થઈ ગયા હશે, તો ત્યારે જે આપણને માહિતી સચોટ આપી ગયા છે બરાબર, કે ભાઈ નક્ષત્ર હોય ને અહી બેઠા બેઠા એ લોકો આકાશમાં કયે કયા તારા ક્યાં હોય એની માહિતી આપી ગયા છે. તો એ મને એ સ્તંભ પણ યાદ આવે છે. ને ચોક્કસ હું જઈશ ને કદાચ ત્યા જૂનું મંદિરને નવું મંદિર બે છે એવું મેં સાંભળ્યું છે, સાચી વાત છે?
હા વાત તો સાચી વાત છે ઈ પણ. પણ તમે આ જે સ્તંભની જે વાત કરી અહ એના પરથી હું ઈજ અહ વિચાર કરતો તો કે આપણા જે સાધુ સંત ઋષિમુનિઓ જે હતા અહ એ લોકો કેટલી દીર્ઘદ્ર હતી અને કેટલું જાણતા હશે એ લોકો, કે આવી વસ્તુ એ લોકો કરી શક્યા અને બનાવી શક્યા, અને અત્યારના યુગમાં ભલે લોકો અહ ભગવાન માને કે ન માને પણ આ વસ્તુ લીધે જ અહ દુનિયા ચાલે છે, અને જે ઘણીવાર આપ જુવો છો કે ઘણીવાર જે અલગ-અલગ જે સંકોટો દેશ ઉપર અને પરદેશ ઉપર જે અલગ-અલગ આવી રહ્યા છે, ત્યારે ઘણા એવું કહે છે કે એની વાત સાચી છે, કુદરત જેવું કંઈક છે અને કુદરત જ આ બધું કરાવે છે. તો ખરેખર આ બધી અહ જૂની આપણી જે અહ ધરોધર છે, જે આપણે ખાસ જાળવી જોઈએ અને બધા લોકોએ ખાસ એનો મહત્ત્વ સમજવું જોઈએ, બહુ જરૂરી છે. સાથે-સાથે તમે આ વાત કરી તો મને બીજો વિચાર આયવો ગિરનાર પર્વતનો પણ વિચાર આયવો. કે આજે ગીર જે છે છે જૂનાગઢમાં, આટલો ભવ્ય જેને કહેવાય છે કે એમ કહેવાય છે કે હિ હિમાલય કરતાં પણ વધારે જૂનો પર્વત ગણવામાં આવે છે. અને એમ કહેવામાં આવે છે કે એક ઓસ્ટ્રેલિયન સાયન્ટિસ્ટ જ્યાં જે ગ્યા તા અને જ્યાં રહીને પોતે સાધું થઈ ગયા છે આજે, એ પોતે એમ કે છે કે દુનિયામાં એને લખ્યું છે એક ચોપડી એ ચોપડી મને મળતી નથી, નહીતર હું તમને લાભ પણ આપત એટલું. કે ઈ ચોપડીમાં એમણે લખ્યું છે કે ઇફ યુ વોન્ટ ટુ સી ગોડ કમ ટુ ગિરનાર એવું એમને લખેલું છે. કે સાક્ષાત્કાર થાય છે ત્યાં. એટલે આવી બધું ચમત્કારિક અને અદભુત ચમત્કારો છે અને ખરેખર આ બધી વસ્તુ જોવા જેવી છે. દસ હજાર પગથિયાં ચડીને તમે જઈ શકો છો, પણ હવેના યુગમાં મોર્ડન જમાનો આવી ગયો છે એટલે લોકો ચડીને નથી જતા, એટલે હવે તો સ્પેશિયલ હવે બધી સગવડ થઈ ગઈ છે. ઇલેક્ટ્રોનિક સ્પેશિયલ ગાડી જેવું જે એટલે કે જે ઉપર સુધી જાય એટલે ઈ પણ બધું ચાલુ છે. તમારું શું કેવું છે એ બાબતમાં?
તો છે ને હું એક વાર ગઈ તી પણ ઉપર સુધી ત્યારે હું ગઈ ત્યારે રોપવે ની સગવડતા નહોતી, તો અમને છે ને એક ટેલિસ્કોપ એકન આપકડું દૂરબીન જેવું રાખ્યું હતું ત્યાં, અને એમાં પાંચ પાંચ રૂપિયામાં આપણને અંબાજી નું મંદિર, અને દત્તાત્રેય ની જે ટેકરી છે ને એ બતાવતા હતા. એ રીતના મેં તળ માંથી જોયું છે, હા તળેટી નું ભવના મંદિર મને બહુ ગમ્યું હતું, કારણ કે ભવનાથ ના મંદિરની પાછળ અખાડો પણ છે એ પણ જોયો હતો, તો એ પણ એક સરસ લાગ્યું હતું મને, તો જુનાગઢ તો મીન્સ નરસિંહ મતા નું ગામ કહેવાયને અમે લોકો પણ કાસ તમારી કાસ્ટ પણને એને જ બિલોંગ કરે છે, તો જુનાગઢ તો હું જઈ આવી છું, પ્લસ એવી જ રીતના મને યાદ છે કે અંબાજીનું મંદિર છે મોઢેરા સૂર્ય મંદિર છે, આ ઘણી બણી ઘણી બધી ગુજરાતની શિલ્પ સ્થાપત્યની જગ્યાઓ છે જે, વર્ષોના વર્ષોથી એમ ની એમ સચવાયેલી પડી છે, અને મને આન થાય છે કે આપણું જે, ગુજરાતનું અ ગવર્મેન્ટ જે છે, એ પણ આજે પેલા એના માટેને સ્પેશિયલ એક ટીમ તૈયાર કરી છે, ને એ લોકો એનું સરસ ધ્યાન રાખે છે, પણ સોમનાથ નો વિચાર કરવાનો આવ્યો ને ત્યારે મને એમ થયું, કે સોમનાથથી તો બે દ્વારકા અને એ બધું તો સાવ નજીક છે. ને ત્યાં છે ને કઈક સ્કૂબા ડ્રાાઈવિંગ પણ ચાલુ કર્યું એવું મને ધ્યાનમાં છે, તો જો એવું કંઈક હોય ને તો સ્કુબા ત્યાં અમે જઈએ તો વડીલોને દર્શન થઈ જાય મારે પણ દર્શન થઈ જાય, અને સ્કૂબા ડ્રાઈવિંગ હોય ડાવિંગ હોય તો છોકરાઓને પણ મજા આવે, તો એવું મેં સાંભળ્યું છે ખરું કે સ્કૂબા ડઇવિંગ ત્યાં ચાલ્યું છે ચાલુ થયું છે અને બે દ્વારકા, નીચે કઈક નગરી જેવું દેખાય છે તો શું સાચી વાત છે, દ્વારકામાં દ્વારકા માટેની
હા સો સો ટકા એ વાત સાચી છે, દુનિયાના મોટા મોટા સાયન્ટિસ્ટ લોકો પણ આ જોઈને અચંબામાં આવી ગયા એટલે જ આ સ્કુબા ડાઈવિંગ પણ ચાલુ કર્યું કે એ લોકો બધા ડાઈવર્સ લોકો દરિયાની અંદર ગયા જોવા માટે અંદર એ લોકો ડગરી જોઈ અને કેટલા વર્ષો જુની લગરી એ બધી વસ્તુ પડેલી છે, અને એ લોકોએ પણ માનવું પડ્યું કે નહી ખરેખર આ કૃષ્ણ ભગવાનની લગરી હતી અને કૃષ્ણ ભગવાન એ હાજરા હાજુર હતા, અને એમનું આ નગર હતું અને તમે જે સ્કૂબા ડાાઈવિંગની વાત કરી તો ખરેખર સ્કૂબા ડાઈવિંગનું બહુ સરસ વસ્તુ છે અને એમાં પણ બહુ સારી વસ્તુ તમે કોર્ડિનેશન કરી શકો છો, તો ખરેખર આ એક બહુ મોટો લાવો લેવા જેવો છે, અને તમને ખરેખર એમાં ખૂબ જ આનંદ આવશે તમે ત્યાં જાશો તો, કારણ કે આવો અલેરો અનુભવ, જે આપણે બેટ દ્વારકા કહીએ છ છેીએ, અને દ્વારકાધીશ નગરી જે છે, એ ખરેખર એક સુંદર લાવો છે. સાથે સાથે તબલ એક બીજી પણ વાત કરું કે ત્યાં દરિયાની વચચમાં એક મંદિર એવું પણ છે કે જેના પગથ ત્યાં દરિયાની અંદરથી જાય છે અને વચવા દરિયાળ વચ્ચે એ મંદિર છે મને મંદિરનું લાભ યાદ નથી આવતું અને એ પણ બહુ એક અચંબા જેવું મંદિર છે કેટલાક પૂજારી એમ કેહે છે કે પૂજારી અંદર એ અંડરગ્રાઉન્ડ એ અંડર વોટર પાણીની અંદર ચાલતા ચાલતા જઈને બહાર ત્યાં નીકળે છે. એટલે એ પણ એક જોવાલાયક સ્થળ છે, આ પણ તમે ખાસ જોજો.
ચોક્કસ ચોક્કસ એટલે આ તો અમે અત્યારે આ વાત પછી, જો સ્કુબા ડાઈવિંગ ને એ બધું હોય ને તો, તો અમે લોકો સોમનાથથ અને બેટ દ્વારકા તો ચોક્કસ જઈશું, ને એ પણ આટલા વર્ષોથી સચવાયેલી પાણીની અંદર એક નગરી જોવાનો લાવો તો કદાચ વિશ્વમાં આપણા દેશ પાસે જ હોઈ શકે હું માનું છું, તો તમારી પાસે ખાસી એવી માહિતી જાણી, અને અમને ગાઈડન્સ મળી ગયું, તો વિચાર કરીએ છે બસ હવે ટ્રેન નું ને ટ્રેન ટિકિટ ને બધું બુક કરાવીએ, એટલે પછી જો ત તમારે જોડાવું હોય તો તમે પણ અમારી સાથે જોડાઈ શકશો, ઘણા બધા સાથે જશો તો ઓર મજા આવશે, અને આનંદ જગ્યાઓનો આનંદ પણ લઈ શકાશે. અને સરસ મજાની અ એક આઉટિંગ જેવું પણ બધાને થઈ જશે, જો સમય મળશે, તો આપણેે ગીર સોમનાથ પણ તમે કહ્યું એમ, એટલીસ્ટ હવે તો રોપવે થઈ ગયા છે, તો રોપવે માં જઈને પણ એન્જોય કરજો. તો થેન્ક યુ સો મચ. તમારી સાથે વાત કરીને ખાસી એવી માહિતી મળી, ફરી પાછા આપડા કોઈ બીજા ટોપિક સાથે વાત કરશું.
જરૂર થેન્ક યુ વેરી મચ.
થેન્ક યુ થેન્ક યુ.